તો
હલો.
નમસ્તે.
નમસ્તે કેમ છે મજામાં હો તમે
હા હું મજામાં છું. આજ મને તારી સાથે ફેશન આ વિષ પર વિસ્તારથી વાત કરવાની છે
હા હું પણ બઉ ખુશ છું કે આ ટોપિક ઉપર આપણેે વાત કરી શકીએ
હા જ આ તો ખૂબ જ રોષક વિષય છેજ આજકાલના નાના બાળકોથી લઈને દુકાનો અને મોટા લોકો સુધી બધુંને ફેશનમાં રસ હોય છે.
હા એ એક તો એકદમ સાચી વાત છે.
હા. અને આજે આખો પ્રોજેક્ટ પૂછે છે જે આજકાલના નાના બાળકોથી લઈને જે યુવાનો અને મોટા લોકો લોકોનો સુધી બધાનો ફેશનમાં રસ હોય છે ને.
તો અ ફેશન કેવલ સુંદર કપડાં પહેરવાનું નામ નથી પણ એ આ વ્યક્તિની પસંદ, જીવનશૈલી મજે વય આત્મવિશ્વાસ, સંસ્કાર, વ્યક્તિમત્વ સાથે પણ જોડાયેલી છે.
એકદમ સાચી વાત છે. ફેશન એટલે પોતાની સુંદર, સ્વચ્છ અને સુશીલજનક અને આત્મવિશ્વાસ રીતે રજૂ કરવાની વાત છે, કલા છે.
હા. અને એકદમ સાચી વાત મજે ફેશન એટલે પોતાની સુંદર, સ્વચ્છ સુજ્જલ અને આત્મવિશ્વાસ પૂર્ણ રીતે કરવાની કલા છે.
હા. તારી નજરમાં ફેશન શું છે?
મ મારા મતે તો ફેશન એટલે સમય, પ્રસગો, ઉમ્ર, શરીર રચના અને પોતાના સ્વભાવ પ્રમાણે કપડાં દાગીના, હેર સ્ટાઈલ, ફૂટવેર અને સંપૂર્ણ વ્યક્તિત્વને સાજીસા રીતે પ્રસ્તુત કરવું.
વાહ સુંદર રીતે સમજાવ્યું. ઘણા લોકો ફેશન નો અર્થ કેવલ મહેંગા કપડા પહેરવાનો એવો જ લે છે. પણ ખરેખર એટલું જ નથી હોતું.
હા બિલકુલ નય. ફેશન માટે પૈસા જરૂરી હોય પણ એટલા જ મહત્વનું નથી. સમજ, પસંદ, રંગની ઓળખ, બોડી ટાાઈપની સમજ અને કપડાં કેર કરવાની રીત પણ ખૂબ મહત્ત્વની છે.
હા સાચું છે. કોઈ સાદો ડ્રેસ પણ જો યોગ્ય રીતે પહેરવામાં આવે તો એ મ ફેશન નું સારું એવું એક્ઝામ્પલ આપી શકે છે. અને સારો ડ્રેસ આપડે હોય તો આત્મવિશ્વાસ અને સુંદરતા પણ
હા હા એનમ. બરાબર. હા મજે અનેક કોઈ મોંઘો ડ્રેસ હોય પણ ફિટિંગ સારું ન હોય તો પ્રસગો પ્રમાણે ન હોય અથવા વ્યક્તિ શૂટ ન થતો હોય તો એને પ્રભાવ ઓછો થઈ જાય. મજે આજે ફેશન એટલું મહત્ત્વનું કેમ બની ગયું છે?
કારણ કે આજના યુવાનો પહેલી નજરમાં, નજરમાં જ જે અવસર પડે છે. એ પોતાનો લુક અને ડ્રેસિંગ સ્ટાઈલ ખુ ખુબ ભાગ એમાં બો ખુબ ભાગ ભજવે છે. અ માનસ કેવી રીતે પહેરે છે, એથી એની પર્સનાલિટી વિશે પ્રભાવ પડે છે.
હા જો કોઈ સ્વચ્છ નીટ નેટકા અને સુંદર રીતે પહેર્યો હોય તો એને જોઈને સામનેવાળાને પણ સારી પ્રભાવ પડે.
હ ફેશન ના ફેશન ના લીધે આત્મવિશ્વાસ વધે છે. જો માણસને પોતાના કપડા લુક અને સ્ટાઈલ ગમતા હોય. તો એ વધારે આત્મવિશ્વાસ સાથે લોકો સાથે વાત કરી શકીએ.
હા મજ ક્યારેક સારી ડ્રેસ પહેરતા મન પણ ખુશ થઈ જાય છે.
બિલકુલ ફેશન મૂડ પર પણ અસર કરે. છે સુંદર રંગ આ આરામદાયક. કપડા યોગ્ય સ્ટાઈલ આ. માનસ ને ફેશન ફીલ કરાવે છે
જે મને લાગે છે કે ફેશન વ્યવસાય સાથે પણ ખૂબ જોડાયેલું છે.
હા ફેશન આજે ખુબ મોટી બ ફેશન ઇન બ્યુટી આજે ખુબ મોટી બની ગઈ છે કપડા અ ટ્રેડિંગ. આપણે મેકઅપ ફૂટવેર અ જેમ કે આપણેે કપડાં પહેરીએ તો સારી જ્વેલરી પહેરવી પડે સારા. આપણેે મેકઅપ કરવો પડે જો લેડીસ હોય. તો જેન્સ પણ અત્યારે કરે જ છે અને સાર શૂઝ પહેરવા પડે જે અકોર્ડિન આપડ ડ્રેસ પહેર હોય ચંપલ કે હીલ કે ગમે એ અને હા આ બધું ફેશન મેટર કરે છે.
હા હા. મજે તારા મતે તો પારંપરિક ફેશન અને આધુનિક ફેશનમાં શું ફરક છે.
પારંપરિક ફેશન એટલે આપણી સંસ્કૃતિ પરંપરા અને પારદેશિક પોશાક સાથે જોડાયેલી ફેશન જેમ કે સાડી સલવાર સૂટ, ઘાઘરા, કુર્તી દુપટ્ટો, પારંપરિક રીત, દાગીના, બિંદી. અ બંગડી, નથ કે બુટ્ટટી. પાયલ આ બધું આવી જાય છે.
હા. હા અને આધુનિક ફેશનમાં જીન્સ, ફ્રોક, ગાઉન વેસ્ટર્ન ડ્રેસ. પૈજામ સુૂટ, કોટ સેટ, શર્ટ, જૅકેટ, ક્રોપટોપ વય વય પ્લાઝો, પરફ્યુઝન વેર આ બધું આવે. કે નામે આધુનિક ફેશનમાં્
હા એકદમ સાચી વાત છે. અ પણ આજ કલ બંનેનું કોમ્બિનેશન પણ. ખુલ્ ખુબ ચલનમાં છે જેમ કે. હા ટ્રેન્ડિંગ કુર્તી સાથે મોડલ પેન્ટ. અ સાડી, સાથે બેલ્ટ. અ બ્લાઉઝમાં મોડર્ન કટ. ગાઉન, સ્ટાઈલ અ જીન્સ. ટોપ સ્ટાઈઇલ અલગ અત્યારે અલગ અલગ. બધું હોય છે કે હા.
મજૈ હા આજજ યુતી ટ્રેડિશનલ લુકને મોડર્ન ટચ આપવું ખૂબ પસંદ કરે છે.
કારણ કે એક પરંપરા પણ જળવાઈ રહે છે અને નવી સ્ટાઇલ પણ જળવાઈ રહે છે.
હા મજે કપડાં પસંદ કરતા વખતે શું ધ્યાન રાખવું જોઈએ.
કપડા પસંદ કરતા વખતે ધ્યાન રાખવું જોઈએ પેલી વાત કે કપડા પસંદ પ્રમાણે હોવા જોઈએ, બીજી વાત કે આરામદાયક હોવા જોઈએ. અ ત્રીજું કે શરીર અ સચવાય અ ને ઉંમર પ્રમાણે સૂટ થાય, એવું હોવું જોઈએ. ચોથી વાત કે આપણેે રંગ અને ફેબ્રિક ક કેવું હોય એ ઉપર આપણે જોવું જોઈએ કે કઈ ટાઈપ નું કાપડ છે, આપને સારું લાગશે કે નહી લાગે.
બરાબર હા, જેમકે એમજે લગ્ન, ઉત્સવ, પૂજા, ઓફિસ કોલેજ, પાર્ટી, રોજિંદા વાપ પર, બધા માટે કપડાંની સ્ટાઇલ અલગ હોઈ શકે. લગ્નમાં ભારી ડ્રેસ ચાલે, પણ રોજ ઘરકામ માટ તે આરામદાયક અને સાદા કપડા સારા.
હા ઓફિસ માટેસ સંસ્કૃતિ અને સભ્ય ડ્રેસ જરૂરી છે, અને જયારે પાર્ટી માં સ્ટાઇગ લિક લુક રાખવું જ જરૂરી છે.
હા બરાબર મન્જે હા, અને રોજના વાપર માટે એવા કપડાં પહેરવા જોઈએ જે સુંદર પણ લાગે છે અને કામ પણ કરતા આરામ પણ આપે છે, મન્જે આપણ ઘેર મે આપને કામ કરું છું તો આપને બરાબર છે આ વાત તો મન્જે ઘેર મે આરામદાયક જ કપડા પહેરવાવામાં આપે તો રંગોની પસંદમાં ફેશનના કેટલા મન્જે કેટલો ભાગ અ છે?
હા એ સાચી વાત છે, કે રંગ આપડે ખુબ મોટા ભાગના અ છે, રંગો વ્યક્તિને ઉભરાઈને આવે છે. યોગ્ય રંગ, ચહેરા પેશન અ ચહેરાને ફેસ તાવે છે, સ્કીિનમાં સ્કીિન ટોનને શૂટ થાય છે, અને એવરેજ લુક આપે છે, આકર્ષિત બનાવે છે.
મન્જે કયા રંગ, મન્જે કયા માટે સારા લાગે?
આ તો વ્યક્તિ પર નિર્ભર છે, પણ સામાન્ય રીત તે અ અ લગ્ન માટે લાલ મેર મરૂન હિ અ હીરવો, પિંક, રોયલ બ્લુ અ
મસ્ટર્ડ બી સારું લાગે છે હા.
ગોલ્ડન જેવા રંગો ખુબ સારા લાગે છે, ઓફિસ માટે પેન્ટ શર્ટ અ લેંગો અ જેમ કે હ મ નેવીવા હા
વ્હાઈટ, લાાઈટ બ્લુ મન્જે ખુબ સારા રંગ સારા લાગે છે ને. હા ને ઉનાળામાં હલ કા રંગ, અને શિયાળામાં થોડાસા ગાળા રંગ પણ ખૂબ સરળ શ લાગે
એકદમ સાચું છે, મોસમ પ્રમાણે કપડા અને કપડાના રંગ પણ બદલે છે.
ઘણી સ્ત્રીઓ પૂછે કે, બોડી ટાાઈપ પ્રમાણે કપડાં કેવી રીતે પસંદ કરવા. તો શું કહીશ
મારા મતે તો આ ખુબ મહત્વની વાત છે. કે અ બધા ઉપર એક પ્રકારના ડ્રેસ સામાન્ય રીતે સૂટ નથી થાતા એટલે પોતાના શરીર ને જે અનુકૂળ લાગે એ રીતે ક પડા પસંદ કરવા જરૂરી છે.
થોડું ઉદાહારણ આપ ને
જેમ કે જો કોઈ હાઇટ હાઈટ ઓછી હોય તો બહુ જાડા અ ગોલ્ડ બોર્ડર વાળી સાડી ક્યારેક હિલ ઓછી બતાવી શકે અ
બરાબર હા હા
હા જો લાંબા હોય તો એ અ સ્લીમ અ સુ કેહેવાય હિલ ઓછી પેરે કપડા થોડાક સ્લિમ પેરે કે સુટેબલ કપડા સારા લાગે લોકોને
હા મને ફેશનમાં કપડા પહેરાવને રીતે સારું બી છે એ પ્રકારે સૌશે ફક્ત ધ્યાન રાખવું જોઈએ છે કેવું પ્રમાણે કેવો ડ્રેસ પહેરવાનો શું પહેરવાનો. મને તમારી સાથે બોલીને ખુબ સારું લાગે હું
હા હા થેન્ક યુ બાય
બાય